આ મારો
હા આવે છે.
હા ઓકે તો આજે આપડે એજ્યુકેશન વિશે વાત કરીએ
હમ આજે આપડે એજ્યુકેશન વિશે આપડે કઈ મહત્વનું જાણીએે થોડુ.
હા તો એજ્યુકેશન એ હરેક પર્સન માટે ઇમ્પોર્ટન્ટ છે જેટલુ ઇમ્પોર્ટન્ટ એના માટે ખાવાનું છે, પીવાનું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ એની માટે કેશન છે, એમ
હમ અને આ જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો એજ્યુકેશન બધાથી વધારે મહત્વનું છે. જો આપડે એજ્યુકેટેડ હશું તો આપણેે મલબ. ગમે તે ફિલ્મમાં આપણેે જશું તો આપડે મતલબ કામ આયી શું. થોડા પણ આપે કઈક નોકરી કરી હકીશું અને જો આપણે નઈ એજ કેટેડ હોય તો તો. આપડે કઈ કરવાનો મતલબ નથી ત્યાં ખેતી કરું કે એવું જ કરવું પડશે આપડે.
હા અને એજ્યુકેશન ખાલી એટલું વાંચવા લખવાનું નથી શીખવાડ તો એજ્યુકેશન આપડામાં ડિસિપ્લીન કોન્ફિડન્સ અને આપડે જે. જે એકોર્ડિંગ આપડે ની નિર્ણય લેવાના હોય. ડિસિઝન્સ લેવાના એનામાં બી બઉ હેલ્પફુલ થતું હોય છે.
હમ અને એજ્યુકેશન ખાલી સ્ટડી કે એના માટે નથી સ્ટડી એજ્યુકેશન આપડે પ્રે પ્રેક્ટિકલ પર મતલબ કરવું પડે મલબ તમે સમજો છો હું શું કેવા માગું પ્રેક્ટી પેલી તમે હમણાં કીધું કે. આમ આમ શું કેવાય ડીસપ્લીન મા રેવું એ સાહેબ. જે આજે ડિસિપ્લન ના હોય તો એજ્યુકેટ મહત્વ જ નથી. હવે આપડે ત્યાં ગમે તે ફિલ્ડમાં જે આપડે ડિસિપ્લિન જ ના હોય અને આપડે એમ એમ બે. બેસી જઈએ કીધા વગર તો કેવું લાગે.
તો તમારી પર્સનાલિટી તમાર પર્સનાલિટી બઉ આમ લો ગણાય પછી.
હમ બઉ જ લો ગણાય એના અંદર.
હા અને જો તમારામાં એજ્યુકેશન ના હોય તો તમારું કરિયર ભી ના બની શકે. કરિયર ના બની શકે તો આગળ જો તમારા જ તેમાં પ્રોબ્લેમ થઈ શકે છે.
હમ અને એના જે આપડે ગમે તે કામ કરવા જતા હોય નોકરી કે. એમાં પેલા ઇન્ટરવ્યુ લે તમને સવાલ એવા પૂછશે ને અજીબ એ સવાલ આપડા સ્ટડી બારા માં નહીં હોય એમ. આપણા મતલબ અંદરના કોન્ફિડન્સ ને બતાવશે કે આપણો કોન્ફિડન્સ કેટલું છે એમ. બ બે ના પ્રતિ. કે આપણે કેટલા મહત્વના કામ કરીશું નહી કરીએ સ્ટડી નું મહત્વ એટલું નથી જેટલું આ મતલબ બીજું પ્રેક્ટિકલી નું છે.
હા ને એજ્યુકેટેડ પર્સન હોય ને એને સારી એવી જોબ મળી શકે એને બહુ બહુ બધી એવી ઓપોર્ચુનિટીસ મળી શકે. અને એને સમ અ સમાજમાં એને સન્માન ભી મળી શકે છે.
હમ અને એજ્યુકેટેડ હવું એમ જરૂરી છે એમ કે. આજે આપણે ગમે ત્યાં જઈએ ઘારે કે આપણે ફોરેન કન્ટ્રીમાં જ વાત કરો. પણ ત્યાં જઈશું તો આપણે એજ્યુકેશન તો જોઈશે જ એજ્યુકેટેડ નહીં હોય તો આપણે તો કઈ કામના નથી ત્યાં તો.
હમ હા ને એજ્યુકેશન એ છે ને પર્સનને સેલ્ફ રિલવન્ટ બી બનાવે. એ છે એમ આત્મનિર્ભર
હમ આપણે અ એજ્યુકેટેડ બધે બધેય ફિલ્ડમાં બી જોવે જ મતલબ જરૂરી છે.
હા ના આજ મતલબ પહેલાના સમયમાં જોવા જઈએ ને તો એજ્યુકેશન એટલે બસ ખાલી ખાલી બુક નું જ્ઞાન એમ તમે બુક્સમાં બુક્સમાં રયોને બુક્સનું જ તમે નોલેજ મેળવો એમ. બુક્સ ના બહાર તમે જોવા જ નહી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. અને આજ નું. આજનું એજ્યુકેશનની એટલે આખું જ ડિફરન્સ છે એના કરતા તમે બુકની બહાર જોશો ને તો બહુ બધી ટેકનોલોજીસ છે એ આઈ છે. તો આ બધું ટેકનોલોજી ક્લાસ ઓનલાઈન ક્લાસથી ઇઝ ડિજિટલ લર્નિંગ મો મોબાઈલ એપ્સ ઇન્ટરનેટ દ્વારા તમે ગમે ત્યાથી ભણી શકશો એમ પેલા તો એજ્યુકેશન એટલે ખાલી ખાલી સ્કૂલ માં જવાનું ત્યાં સ્કૂલ કોલેજ માં જવાનું ત્યાંથી જ એજ્યુકેશન મળે એમ
હમ અને આમે ટેકનોલોજી પણ બહુ આગળ વધી ગઈ છે આના પ્રમાણે જવાના પ્રમાણે અને જે લોકો અભણ છે મતલબ બાર પાસ કરીને મૂકી જે કે અગિયાર દસ પાસ મૂકી દે એ લોકો આગળ જઈને મતલબ કઈ કરી જ શકતા નથી મતલબ મજૂરી કરી શકે બીજું તો કઈ કરી શકવાનું કેમ કે
સા નથી કેમ કે લોકો ખાલી ખાલી ક્લાસમાં ને ક્લાસ માં નોલેજ છે ક્લાસ નું બુકનું જ ભણે છે તેની બહારનું કોઈ નોલેજ જ નથી લીધું આજના અકોર્ડિંગ તમે જોવા જશો તમને ભલી દસ પાસ છે તું બી એક સ્પીલ આવડતી હશે ને તો તમે સારું એ અર્નિંગ કરી શકશો
હમ અને દસ પાસ પછી આપણે જોઈએ ગમે તે બે કે પકડી લઈએ ને તો આપણેે આગળ વધી એ પણ જો આપણે એમ એમ બી એસી રહીએ અને પછી આપડે કંઈક જોબ માંગવા જઈએ તો એ આપણે નકામું છે
અને આજની ટેકનોલોજી અકોર્ડિંગ જોવા જઈએે ને તો મીન્સ ડિજિટલ લર્નિંગ તમે કરી શકો છો જો તમારે અ શાળામાં ના જવું હોય કે કોલેજસ માં ના જવું ડિજિટલ અર્નિંગ બી ઓનલાઈનમાં કરી શકો છો ઇન્ટરનેટ દ્વારા તમે ગમે ત્યાં ગમે ત્યાંથી ભણી શકો છો એમ
હવે તો ગવર્મેન્ટ પણ આપડણે જે મતલબ હોય ને એવા વર્ગ કે જેમે જે મતલબ કે સ્કૂલની ફી કરી નાખતા એ પૂરી ના પાડી શકતા એમને પણ એ ગવર્મેન્ટ વાળા ફ્રી માં ભણવા આપે છે પણ એ લોકોને ભણવાનું લેવું નથી મતલબ એ લોકોને પોતાની ધૂન માં જ રહ્યું છે મજૂરી કરવી છે ને એ બધું કરવું છે એમને એજ્યુકેટેડ નથી થવું એટલે કામમાં જી શું આવશે આગળ
હા આમ જોવા જોઈએ ને તો ખાલી ખાલી એજ્યુકેશન બરાબર છે ટેકનોલોજી બી બરાબર છે એના અકોનિંગ બધું જ બરાબર છે આ રાબર પણ લ્ટ મ પેલા ના સમયમાં જોવા જઈએ ને તો ત્યાં શિક્ષકો સંસ્કારો આપતા એમના જીવનમાં એમના મૂલ્યો પણ હા દાદા એમ તો એમને મતલબ આગળ જઈને અમને શું એવું કામ આવશે મતલબ સંસ્કાર ભરેલું એમ એજ્યુકે ની બ કઈ નોલેજ ના હોય અધર એવું હો
હમ અને નોલેજ આજ જરૂરી છે કેમ કે આપડે ગમે ત્યાં જઈએ પેલા આપડે આપડી પર્સનાલિટી ચેક થતી હોય ગમે ત્યાં આપડે ગમે ત્યાં કોઈ બેંકમાં ગયા તો પણ આપણેે જોવું જ પડે આપણે મતલબ કોઈ બેંક બેઠું આપ આપણે અંયાની પણ આપણે જોઈ શકતા હોય કેમ સારી પર્સનાલિટી આપણે જોડે વાત કરે આપડે પૂછે એમ
હા એનું ઓરા જ અલગ હોય છે આપે એની સામે જઈએ ને તો આપડે એની તરફ જ વધારે ક થઈ જેતા હોય છે કેમ કે એનું આખું પર્સનાલિટી જ એની એવી લેવલપ વાળી પર્સનાલિટી હોય ને એટલા માટે
હા તમે એવા કિસ્સા સાંભળ્યા છે કે બેંકમાં કોઈ દાદી ગયા હોય અને એમને મતલબ આમ કઈ આવડતું ના હોય તો પણ એના જે બેંક વા સામે હોય દીદી એટ એમનેને આમ મ ખરાબ ખરાબ રીતે બોલો કે તને નથી ખબર આમ છે ને તેમ એટલે એમની પર્સનાલિટી એટલી ડાઉન થઈ જાય છે ને કે બેંકના મેનેજરો ઈ પણ એવ કે છે, કે તું નીકળી જા બેંકમાંથી
હા અને પછી આમ જોવા જઈએ તો સ્ટુડન્ટને નિયમિત અભ્યાસ કરવો જોઈએ એ બરાબર છે, અને એમ જોડે જોડે એને શેડ્યુલ બી બનાવવું જોઈએ લાઈક દિવસમાં આટલા વર્ષ સ્ટડી કરવાની આટલા વાર ઓમ હોમવર્ક કરી દેવાનું કમ્પ્લીટ એમ શીડ્યુલ બી અરેન્જ કરવું જોઈએ એમ
હ અને ઓવર સ્ટડી પણ આપડા આપડા માઇ માટે બો ડિપ્રેશન જેવી લાગે કેમ કે આપડ ગમે તેવ ટેટમાં પડતા હોય તો આપડુ બોર્ડ એક્ઝામ હોસ હોય એટલે બધા એમ કોર્સ એક જ બાજુ હોય કે તારું મતલબ ટેનથ નુ એક્ઝામ છે, એક્ઝામ છે, તૈયાર ક એમ આપે ડિપ્રેશનમાં એટલાય કે આપણે ભણવાનું મન જ ના થાય આપડે એવું જ લાગે કે આપડણે ફેલ થશું ફેલ થશું એટલે આપડે મટલબ ઓછા જ મા
હા પણ હા પણ કોન્ફિડન્સ પોતાના ઉપર હોવો જોઈએ પછી બધાની વાત હાભળવા ના બેસાય આ તો એજ્યુકેશન વિશે વાત છે, તો એજ્યુકેશનમાં તો બધા લોકો એજુ કેસન મેળવીને સારું એવું પસન્ટેજ લાવું જોઈએ એમ
હા એટલે એ લાવું જોઈએ પણ એજ્યુકેશન એમ તમે પોતાના ફ્રીલી હવે તમે ગમે તે ફિલ્ડ આયવી હોય તમને કોમર્સ લેવી હોય
તો પય હવે તને કોઈ ફોર્સ કરીન કે કે તમે સાયન્સની ફિલ્ડમાં જાઓ તમે એટલે આપણે સાયન્સ આપડે ભ તા આપડે મગજ મગજ જ ના થાય મતલબ એના ઉપર આપડે કોમર્સ ઉપર જ હોય આપણી મગજને બધું પણ આપડે ભણતા સાયન્સ હોય
તમારા કરિયર માટે જે ઓપ્શન બેસ્ટ હોય એ ઓપ્શન તમારે ચુઝ કરવું જ લેવું જોઈએ તો પછી જે કહેતું હોય એનું અમુક પછી યુઝ કરી લેવો જોઈએ.
એટલે મે બોઉ સાંભળ્યું છે, કે બધાએ ઘરના ફુરસમાં એવું લીધું છે, કે તમે સાયન્સ લો પોતાનું લેવનુ કોમર્સ હતું પણ લીધું સાયન્સ લીધુ કોય
હમ અને આમ જોવા જઈએ તો સ્ટુડન્ટસને મા આટલે પરીક્ષા માટે જ નઈ પરતુ તેમના હોલ લાઈફ માટે લોકોને એજ્યુકેશન બો ઇમ્પોર્ટન્ટ છે. માલ પ મતલબ પરીક્ષા માટે લોકો ભણી મૂકી દે એવુ નઈ પણ એ જે એમને ભણ્યું છે, એને ઈન લાઈફ ઈન ફ્યુચરમાં ક્યાંક ને ક્યાંક તો કામ આ સેજ એક ટકા તો કામ આવશે જ નવ્વાણું ટકા તો ગેરં ટી મુ ભી ના લઈ
હ એજ્યુકેટેડ આમ હોય ને આપડે તો આપડે આપડું ઘર બનાવી શકીએ આપડે પગ ઉપર ઊભા રહી શકીએ એમ અલગ અલગ આપડે વસ તુ આપણે કરી શકીએ પણ આપડે એજ્યુકેટેડ ના તો આપણે કઈક ભણી જ ના શકીએ આપડે વડ જ ના આવડતા હોય આપડે બોલું છે, કે નય
હા ના પે એજ્યુકેશન લીધેલું હોય તો ઈ સારા એવા અ સારી એવી સ્કૂલ્સ માંથી કે એનામાંથી તુ આપડે એવું ફ્યુચરમાં એવું કઈક સારું એવું બન આપડે પછી આપડા પેરેન સનુ અ સપોર્ટ બી બની શ સપોર્ટ બી કરી શકો છે, એમ
હમ એમને ડ્રીમ્સ પણ આપડે પૂરા કરી શકીએ આપરા ડ્રીમ બનાવી
હા અને એજ્યુકેશનથી તો આપણું ઈન્ડિયા કન્ટ્રી જે છે, એ બી ડેવલપ થઈ શકે છે ડેવલપમેન્ટ એનું બી થાય છે એના લીધે. અને જે એજ્યુકેટેડ પર્સન હોય છે ને લોકો નવી નવી વસ તુની શોધ કરે છે. અને જે ઈકોનોમિક છે એને બો સ્ટ્રોંગ બી બનાવે છે લોકો.
હમ, અને હમણાં ત્યાં જોયો હશે કે મોટા ભાગે લોકો સાયન્સની ફિલ્ડમાં લઈ જઈને એ બધા ફોરીન કન્ટ્રીમાં વધારે જતા હોય. કેમ કે ત્યાં મતલબ લાઈફ સેટ થઈ જાય ને કેમકે ફોરેન નર્સિંગ વધારે જ નર્સિંગની વધારે જરૂર છે એટલે બધા લોકો ત્યાં વઘારે મતલબ પચાસ ટકા લોકો ત્યાં જતા જ ફોરેન કન્ટ્રી ભણી
અને બધું એજ્યુકેશન તમે મતલબ ઈન્ડિયામાંથી જ પૂરું કરેલું હોય તો ઈન્ડિયાને ઇકોનોમિક બી આગળ વધે છે એનું ઇકોનોમિક બી સ્ટ્રોંગ બને છે. એ લોકો સમાજને બી આગળ વધારે છે અને આજના સમયમાં જીવનભર શીખતા રહેવું જરૂરી છે એમ. અ લાઈક આ તમે આજે ઉઠ્યા મતલબ આજે ઊંઘ્યા કાલ સવારે ઉઠ્યા. તો પછી કાલ સવારે બીજું કઈક તમને જોવા મળશે મતલબ ન્યૂઝમાં કે એનામાં. કેમ કે આ એટલું મતલબ ઝડપથી આગળ વધી રહે છે ને ટાઈમ તો તો નવુ નવુ શીખતું જ રહેવું જોઈએ એમ દરરોજે દરરોજ.
હમ, અને સ્કીલસ હશે તો એજ્યુકેશન ટ કામમાં આવશે. ન તો નઈ આવે કામનો વેસ્ટ છે એજ્યુકેશન સ્કીલ વગર તો.
હા, બાયચાન્સ શીકવાનું મન ખોવાઈ જશે પણ આ આપણું જે નોલેજ છે ને કદી ગુમ નઈ થાય એમ.
હે એટલે કોઈ બે આપણું નોલેજ કોઈ ચોરી નઈ કરી જાય બરા મને
હા, તો એટલા માટે બધાં એ હા, તો બધા એ નોલેજ મતલબ જાણતું જ રહેવું જોઈએ એમ. જે આપડા ઈન્ડિયા માં થતું હોય એ બધું બધી વસ્તુ ની નોલેજ હોવી જ જોઈએ એ
એના ગરમે તો નાનું વ્યક્તિ પણ આપડે આપડ થોડું ક્યા કતું હોય જ્ઞાન ના તે આપડણે જાણવું જોઈએ કેમ કે જ્ઞાન જેટલું રહી ને એટલું ઓછું જ છે. આપણા માટે